હલો, હલો.
છો.
હા અવાજ આવે છે ને બરાબર.
અવાજ સંભળાય છે બેન તમને.
હા બરાબર સંભળાય છે, તમને સંભળાય છે.
હા હા સંભળાય છે કેમ છો? આજે સવારથી એક વાત મનમાં મરે ફરી રહી હતી એટલે વિચાર્યું તમારી સાથે વાત
બોલો બોલો શ્યોર શ્યોર બોલો બોલો.
આજકાલ લોકોમાં ધીરજ બહુ ઓછી થઈ ગઈ છે એવું લાગે છે. કે નાની નાની વાતમાં ગુસ્સો કરે ઉતાવળ. સહનશક્તિ નો અભાવ બહુ જોવા મળે છે. હવે થયું શું કે ગઈકાલે મારી સાથે જ એક ઘટના થઈ. બેંકમાં કામ હતું મને તો હું ત્યાં ગઈ હતી તો મારી આગળ એક ભાઈ ઊભા હતા. તો માત્ર પાંચ મિનિટ મોડું થયું હશે બેંક વાળા બેનને. અને તેઓ સ્ટાફ ઉપર ગુસ્સે થઈ ગયા. પહેલા લોકો શાંતિથી રાહ જોતા અત્યારે કેવું છે. કે તમે જલ્દી કરો જલ્દી કરો તો પેલા ભાઈ એટલા જોર જોરમાં બોલવા લાગ્યા. તો મે એમને કીધું કે જરા પર તમે. રહો રહી જાવ એ બીજા કઈક કામમાં છે કરશે તમારું. પણ એમ કે કે તમારું તો બેંક એવું જ છે. કે બધા ઘણા માણસો મૂકી દીધા છે ને એ લોકોને કઈ આવડે નહી ને પછી આટલી બધી વાર લગાડે. ગમે તેમ બોલવા લાયગા. તો એમ કીધું કે તમે આટલું બધું કેમ બોલો છો ખાલી પાંચ મિનિટ લેટ થઈ છે. તેમાં આટલું બધું બોલવાનું હોય શું કેવું છે તમારું આના પર.
હા બરાબર છે. એકચુલી આ ધીરજ અ ઘટવાનું કારણ છે ને લોકોને કામનો સ્ટ્રેસ છે એનું મૂળ કારણ છે ને કદાચ હું એમ માનું છું કે. આજનું જે જોબ કરતું જનરેશન છે ને એને એટલી બધી ટેકનોલોજી જે હવે ફોર્ટીની ઉપર જે જતા રહ્યા હોય ને. એને એટલી બધી ટેકનોલોજી ના આવડતી હોય. એટલે એ લોકો ટોક ટેકનોલોજી શીખતા શીખતા અ કામ કરતા હોય એટલે એના માટે કામ પણ નવું છે અને ટેકનોલોજી ને અપનાવી એ પણ નવું છે. હવે એ આવડતું ન હોય એટલે તમે કામમાં એટલું પરફેક્શન ના આપી શકો. પરફેક્શન ના આપી શકો એટલે સિનિયર લોકો જરાક અ રૂઆબ બતાવે એટલે એનું ફસ્ટ્રેશન આવે. એટલે એટલું સ્ટ્રેસમાં હોય છે ને માણસ એટલે એ સ્ટ્રેસ હવે આ ભાઈ તમે કીધું. એને ગુસ્સો હશે કંઈક બીજા વાતનો ઘરનો કે કઈક ઘરમાં કંઈક થયું હશે. કે ઓફિસ માં કંઈક થયું હશે. એ બિચારાનો ગુસ્સો પેલા ઓફિસ ના સ્ટાફ ઉપર નીકળી ગયો. એટલે એ તેમા એમાં અંડરસ્ટેન્ડિંગ કરવા જલ્દી લોકો તૈયાર નથી થતા એ વાત તો હું સોય સો ટકા માનું છું. કે ધીરજ તો ઓછી થઈ ગઈ છે પણ જે સામે વાળો માણસ એક્સપ્લેન કરતો હોય ને. તો એ પણ સાંભળવાની તૈયારી લોકો નથી બતાવતા એ લોકોને એમ જ થાય છે કે બસ સમય લોકો એ કીધું હોય એ સાચું જ છે ને એમ જ થવું જોઈએ. ને તમારી ભૂલ છે ને આમ તેમ એટલે સ્ટ્રેસફુલ જીવન એટલું બધું થઈ ગયું છે લોકોનું એને કારણે એના બિહેવિયરમાં ચેન્જ જોવા મળે છે ને એને જ ગીતા ને હું જોઉં છું. કે અત્યારે સાયકોલોજીિસ્ટ કેટલા બધા જગ્યાએ જગ્યાએ એટલી આપણું સિટી આટલું નાનું છે વલસાડ તો પણ એમાં કેટલી બધી ચાર થી પાંચ સાયકોલોજીસ્ટની, અ પેલે ડિસ્પેન્સરી જોવા મળે છે.
સાચું કયું, હુ મારું એમ વિચાર છે કે આ જે જીવનની ગતિ છે, તે ખૂબ ઝડપી વધી ગઈ છે, એના કારણે કદાચ લાગે છે કે, સહનશક્તિ ઓછી રઈ ગઈ છે. કારણ કે મોબાઈલમાં પણ તમે જો ને એક ક્લિક માં બધું મળી જાય છે. એટલે માણસ ને રાહ નથી જોવાનું, ગમતું જ નથી એ લોકોને કારણ કે, તરત ને તરત એક ક્લિકમાં બધું મળી જાય, કે ઓર્ડર કરવું હોય, સેન્ડવીિચ ઓર્ડર કરવું હોય, કા કઈ પેમેન્ટ કરવું હોય. કા તો એટલે લાઈનમાં ઉભા નથી રહેવું આપણે પેલા લાઈન માં ઊભા રહેતા તો આપણને ખબર પડતી કે આટલો, તમારે રાહ જોવાની છે, અત્યારે આટલા માણસો થઈ જાય, પછી આપણું નંબર આવશે. હવે મારા પાડોશમાં કેવો છે? એક બાળક છે તો મોબાઈલમાં ગેમ રમતો હતો. પરમદાડે તો એનું નેટ ધીમું થઈ ગયું. એટલે એટલી વાર માં પેલો સામે વાળો કઈ એને મારી દીધું હશે તો એમાં એને એટલો ગુસ્સો આવ્યો કે, એને ફોન ફેંકી દીધું. કારણ કે હવે, બાળકો પણ તરત પરિ પરિણામ જોવા મળે એવું એ લોકોનું થઈ ગયું છે. કે રીલ્સ જોતા હોય તો વિડીયો સ્કીપ કરી દે ની ગમતું હોય તો. કા તો સેન્ડવિચ ખાવું હોય તો તરત જ દસ મિનિટ ની અંદર આવે છે. અત્યારે તો પેલો બ્લિંકિટ ને ઝેપ્ટો છે. આપણે ઘરે આવીને આપી જાય છે. એટલે આપડે કેવી રીતે કપડા તૈયાર પેરીને પછી જતા માર્કેટ શાકભાજી લેવા કે, આપડણે કઈ બી લેવા, તેલ લેવા જવાનું હોય કે ફળ લેવા જવાનું હોય, એમાં કેટલું બધું આ પણ ને પેશન્સ જોઈએ અત્યારે ઇન્સ્ટન્ટ મેસેજ બધું ઝડપી થી વધુ આવી જાય એના કારણે શું થયું છે કે? તરત ને તરત જોઈએ. હવે મારો દીકરો છે તેને બી કેવું છે, હોમવર્કમાં કઈ મુશ્કેલ લાગે તો શું કે ખબર? મને નથી આવડતું મારાથી નની થશે. ને મને યાદ છે કે મારા જમાનામાં મેથ તો એવો છે કે, બધાને જ મુશ્કેલી પડે છે એમાં તો નાના હતા ને તો પપ્પા એકસમ કરાવતા ને પછી અમે લોકો કલાકો સુધી બેસી રહેેતા. પ્રયત્ન જ કરતા, કે નહી કેમ નથી આવડતું કા ભૂલ કરું છું? કે પપ્પા એ શું શીખવાડેલું? ચાલ હું પાછું જોઈ એકવાર. પેલો સા દાખલો પાછો જઈ લો. તો ઘણા પ્રયત્નો કરતા આપણે એમ મૂકી નહી દેતા, કે કેમ ની થશે મારાથી ને અત્યારે આ લોકોને આ તો બહુ અઘરું છે મામાંથી નની થશે. હવે આ તો નાના બાળકો ની વાત કીધી મેં તમે પણ મોટા લોકોમાં બી ક્યાં છે જો ને તમે? ટ્રાફિકમાં જુઓ, અત્યારે હું જાઉં ગાડી લઈને તો થોડું વાન રોકાય એટલે હોન પર હોન. અરે તમે સામે જોવો આગળ બી ગાડી ઊભી છે એ હલે તો હું હલું, કેવી રીતે આગળ વધવાનું એ હોર્ન માર્યા કરે એટલે આ સહનશક્તિ જ નથી લોકોમાં પણ બુદ્ધિ બી જતી રહી છે એવું લાગે.
હા સા એકદમ એકદમ એગ્રી છું હું આ વાત સાથે. ને એટલું ને બીજું સુખ છે કે? અ આજકાલ એ ટેકનોલોજીને કારણે બધું ઈઝીલી તો મળી ગયું છે. પણ આપણને જેમ આપણા ઈ પેરેન્ટસ આપડી ભૂલ થાય તો ફટાક દઈને એક લાફો મારી દેતા. એવી રીતના આજના છોકરાઓને પેરેન્ટ્સ લોકો ખૂબ પેમ્પરિંગ કરે છે. કારણ કે ઘણી વાર હવે એવું થઈ ગયું છે કે લોકો લેટ ઉમરમાં મેરેજ કરતા હોય હ હવે આપણા હમ પહેલા શું હતું કે અ આપડા દાદા દાદી નું જોવા જઈએ તો ખુબ યંગ એ એજમાં મેરેજ થઈ જતા પછી આપણા પેરેન્ટ્સ વીસ એકવીસ પછી આપણા સુધી આઈવા તો કદાચ ચોવીસ પચીસ હવે તો ત્રીસ ત્રીસ વર્ષે લોકો મેરેજ કરે છે પછી બે ચાર વરસ વેટ કરે ને પછી છોકરું આવે. ને એ છોકરા ને એટલું બધું પેમ્પર કરે ને. કે એને આપણે કઈ પણ કરીએ ને તો એને બ અ એટલે ગુસ્સો આવી જાય કે કંઈક ઊંધું છતું કરી નાખે કામકાજ એટલે એનામાં કોઈ પેશન્સ જેવી વસ્તુ હોતી જ નથી ને પ્લસ એ મા બાપ પણ જે વસ્તુ જોઈએ ને એને ફટાક થી લાવીને આપી દે છે હા બેટા શું જોઈએ હા બેટા શું જોઈએ પણ એને સ્ટ્રગલ કરતા કે કોઈ વસ્તુ માટે કેવી રીતના મળે છે. એ શીખવાડવા માટે તૈયાર જ નથી. હવે કોઈ અ પૈસાદાર મા બાપ હોય સારો એવો પૈસો તો જેવો ફિફ્થ કે સિક્સ્થમાં છોકરુ આવે. કદાચ એને સોશિયલ મીડિયા ની કઈ ખબર પણ ના પડતી હોય કે કંઈ જ નહીં પણ બસ આલે મોબાઈલ નવો પચીસ પચાસ હજાર નો મોબાઈલ લઈને આપી દે છે. કે એને પછી બીજી કોઈ એક્ટિવિટી ટીમા નાખો કે જેનાથી એનામાં ડિસિપ્લિન આવે એવું એટલે એમાં ઘણો બધો આ. અ આધાર છે ને પેરેન્ટ્સ ઉપર પણ રહે. જે મેં તમને જેમ પહેલા એક્ઝામ્પલ આપ્યું કે મારા બે કઝિન છે. મારા કઝિન ના છોકરાઓ છે એ લોકો પોતાના છોકરાને મોબાઈલ આપતા જ નથી સ્ટોરી બુક્સ ટોઈસ લાાઈબ્રેરીમાં લઈ જવું. ગાર્ડન માં ફરવા લઇ જવું વોક પર લઈ જવું એવું બધું કરાવે છે. અને એ જ બાજુ એના પછીનું જનરેશન છે મારા ભત્રીજાનો છોકરો એનો છોકરો વરસ દોઢ વરસનો છે બરાબર તો એને એ એને અ એક વર્ષનો થ. ત્યાંથી જ એને ટેબલેટ આપવાનું ચાલુ કરી દીધું. એટલે હવે મા બાપ માં પણ ધીરજ નથી રહી કાકે મા બાપ જોબ કરતા હોય એ લોકોને એમ થાય કે હા. ચલો આપણેે છોકરા ને આપી દેશું. તે કદાચ અડધો કલાક શાંત બેસી જશે એટલે એને જેરપ બધા જ છોકરાઓને નાના થી લઈને મોટા સુધીના જે જોતા હોય એ લાવીને આપી દે. એટલે એ લોકોને એમ છે કે બધી જ વસ્તુ ઈઝીલી મળી જાય તો મને લાઈફમાં પણ બધું ઈઝીલી મળી જશે. એટલે એ લોકો નુ પેશન્સ લેવલ છે જ નહીં
સાચું કીધું તમે આ ધીરજ તો એટલે ઓછી થઈ ગઈ છે. કે પેલા ઘરેલુ જીવનમાં પણ ધીરજ ઘટી છે એવું લાગે મને કાકે. પેલા સાસુઓ કેવું મચ્ચે મતભેદ થાય ત્યારે એ લોકો સમજાવીને ઉકેલા ઉકેલા હતા કે ચાલ હવે થઈ ગયું છે. થઈ ગયું ખાવા બેસી જા હવે શું થયું કે તરત સંબંધોમાં બી તણાવ આવવા લાગેલી છે કારણ કે કોઈને રહેવું જ નથી તમે જોજો હવે વઉ લોકો બી સાથે નથી રહેતા. એમને એકલાનું ઘર રેવાનું જોઈએ છે કે નથી ફાવતું તો એ શું થયું છે કે તમે જેમ કીધું ને કે એ લોકો નાનપણથી જ બચ્ચાઓમાં એ વસ્તુનું પાઠ નથી પાઠવતા કે ધીરજ રાખો હવે મને યાદ છે કે મને મારા પપ્પા કોલેજ જવાનું હોય તો પાંચ રૂપિયા રિક્ષા ના ભાડો હતો. તોય છતાં મારા પપ્પા એમ કે કે નહીં તારે બસ માં જવાનું તમે બસમાં જ તો આખો કચાખચ ભરેલી હોય બસ એટલે એમાં તો મારે તો ચડાય બી નહી ને એ બસ નો પાસ મારે ત્રણ મહિના એટલે કે નેવ રૂપિયા નું હતું. તો પૈસા બચાવવાના લીધે મારે આવી રીતે ધતીંગ કરવી પડતી કે હા આટલું ઉભી રહીને જ નું આમ કરવાનું પછી પાસ માટે બી આપણે લાઈન બનાવીને ઉભા રહેવાનું પછી ચપલ બી તૂટી જતી અમુક વાર એમાં તો પપ્પા એમ કે ચપ્લ તો નહીં લઈ આપું તને તું આજ ચલાવ કેમ બી કરીને તો ત્યારે તો ફેરી ક્વીક જેવી વસ્તુ બી નહી હતી તો હું જાતે જ ઘરે ચપ્પલ બી સીવતી. કે ભાઈ કેવી રીતે જવાનું હવે ચપ્પલ પપ્પા નથી લઈ આપવાના આ બધી વસ્તુ નાની નાની છે તો પણ એ એનાથી ખબર પડે કે આપણને વસ્તુનું મૂલ્ય ખબર પડે કે નહી ભાઈ આ વસ તો આપણને સહેલાઈ થી નહીં મળે તો આપણે એના માટે મહેનત કરવી પડે. તો આ જ છે કે લોકોના હવે નાનપણથી જો બચામાં વસ્તુ નાખે તો સમજાય કે ધીરજ વગર મોટી સફળતા મળવી મુશ્કેલ છે. નહીં તો આમને આમ રહેશે તો બચ્ચાઓ બહુ જલ્દી એ ધીરજ ગુમાવી દેશે. તો આ વિષય ઉપર તમારી અ તમારી સાથે વાત કરવાનું બહુ જ ગમ્યું ફરી પાછા મળીએ કોઈ નવા ટોપિક ટોપિક ઉપર
ચોક્કસ ચોક્કસ ચોક્કસ આવજો